હલો હા.
સંળાય છે ને મેમે અ સંળાય છે ને આ વાત તને
પરફેક્ટ પરફેક્ટ આવતો જ છે.
ઓકે જવા દે ની મેં તને શું કેવું આજે તો મારી ઘરે છે ને બહાર થી લાવીને ખાવા પડ્યું સિલિન્ડર પતી ગયેલો. સિલિન્ડર પ ગેલો તું જવા દેને શું કેવું મારે હમને બહારથી લાવીને ખો પડ્યો કેમ ખબર મેં બજારમાં ગઈ તો સિલિન્ડર નો ભાવ ચાર હજાર રૂપિયા મેં કેવી રીતે અફોર્ડ કરું હમ તું જોશે તો ચાર હજાર રૂ જો મેં સિલન્ડરમાં નાખું તો એની કરતા મેં રોજનું એક લંચ બોક્સ ની મંગાઈ લવ દોઢસો રૂપિયાનું ચાર હજાર રૂપિયા વધી ગયા આ મોંઘવારીને તો શું કવાનું મને કઈ જ ખબર નથી પડતી આટલી બધી મોંઘવારી વધી ગઈ છે ને ઇવન તું શાકભાજી લેવા જશે ને તો કેટલી બધી મોંઘી થઈ ગઈ છે શા શાકભાજી પછી બીજું એ કે તેલ તેલ તો આટલો બધો ભાવ ચડી ગયો છે માથા પર કે શું કે બઉ ભાવ વધી ગયો. હમણે મેં શું કેવી રીતે એને એફોર્ડ કરો ધારો કે આપડી તો કે જ આપણેે બે કમાતા છે મારો હસબન્ડ બી કમાતો છે તો ચાલ આપડે એ કરી શકીએ પણ જે લોકો જે રોજના કમાવીને ખાય છે એ લોકોનું શું થશે એ લોકોનું કેવી રીતે અ એ લોકોનું જીવનમાં એ લોકો કેવી રીતે ખાશે જે ખાવાની વસ્તુ તો જોુએ જ ને ખાવા વગર થોડી ચાલવાનું નિખાશે તો જીવશે કેવી રીતે પાંચસો રૂપિયા જો દિવસના તમે કમાતા હો અને પાંચસો રૂપિયા તમે ખાવામાં નાખશો તો તમારા અ જીવનમાં જે અડચણ આવશે જે બધી પ્રોબ્લેમ્સ આવશે તેને તમે કેવી રીતે કરી શકો તમારી પાસે પૈસા જ નહી હશે તો શું કેવું તમારું.
સાચી વાત છે આજકાલ મોંઘવારી છે ને બહુ વધી ગઈ છે જેના કારણે છે ને સામાન્ય લોકો માટે રોજિંદુ જીવન જીવ ચલાવવું એ ધીમે ધીમે હજુ મુશ્કેલ બની ગયું છે અને ખાસ કરીને તો છે ને ખોરાક ખાનપાનની વસ્તુઓ પેટ્રોલ અને રોજ બરોજની વસ્તુઓના ભાવ વધી જવાથી ઘર ખર્ચને સંભાળવો ઘણો મુશ્કેલ થઈ જાય છે હવે આ તું જોઈ ને તો મહિનો આમ પૂરો થવા આવે ને એટલે પૈસા પતી જ જાય પેલા શું છે કે આપણે પાસે થોડાક પૈસા બચતા આપણે સેવિંગ્સ કરતા આપડણે રાખતા કે ભાઈ કઈ નાની મોટી બીમારી આવી ગઈ તો તેમાં એ પૈસાને આપડણે કામ લગાવશું. પણ હવે એવું છે કે મહિના પૂરો થવા અને દસ દિવસ બાકી હોયને ત્યારે જ આવડા તો પૈસા ખૂટી જાય અને એવું હતું કે પહેલા જે બધી વસ્તુઓ છે ને ઓછી કિંમતમાં મળતી હતી હવે તે ખૂબ જ મોંઘી થઈ ગઈ છે જેના કારણે લોકો છે ને પોતાની જ જરૂરિયાત પણ નિયંત્રણ રાખવા મજબૂર થઈ રહ્યા છે હવે અમુક વસ્તુ જરૂરી જરૂર વસ્તુ હોય ને તો પણ એ લોકો શું કરે કે ભાઈ ચાલ જવા દે કઈ નહી હમણાં પૈસા નથી ને ચાલ પછી લેશું આવતા મહિને લેશું એમ કરીને. એવી રીતે કરીને બિચારા પોતાનું જીવન વ્ય વ્યતીત કરે એમ અને આવક એટલી બધી ઝડપથી નથી વધતી જેટલી મોંઘવારી જેટલી ઝડપથી વધી રહેલી છે એટલે લોકો માટે છે ને બચત કરવાની પણ ઘણી મુશ્કેલ બની ગયું છે અ તમારે શું લાગે છે કે મોંઘવારી વધવાનું મુખ્ય કારણ શું છે.
સાચી વાત છે આ તો મેં તને કહું ને મોંઘવારી વધતી જ જાય છે એટલે આટલી બધી વધે છે દિવસે દિવસ કે તું જોઈ જોઈશે જોશે હમને કે આપણા જે વર્લ્ડમાં જે આ વોર ચાલુ છે એના લીધે તું જોઈ શકે છે કે આ તેલ નો સપ્લાય ઓછો થઈ ગયો છે પછી આ ગેસ નો સપ્લાય બી ઓછો થઈ ગયો છે તો એના માટે અહીયા આટલી બધી મોંઘવારી ચાલુ થઈ ગઈ છે કે શું કેવું મેં તે જ દિવસે અમાર અહીયાં જ અમારા સાંમેેથી જ આટલા બધા તેલના ડબ્બા લઈ જયા કરે કે મેં શું કેયું કે લોકોને એમ કે આ તેલનો ભાવ વધી જવાનો એટલે આપણે સ્ટોર કરી મૂકીએ હમણા ધારો કે એ તેલના ડબ્બા તમારે જરૂરત નથી આ મહિને તબી તમે લઈને મૂકી દેેશો તો એ તેલનો જે શોટેજ થઈ જશે એ પતી જશે તો જે બીજા લોકો છે એને એ લોક લોકોને કેવી રીતે તેલનો તેલનો ઉપયોગ થશે એ લોકોને તો મળશે જને નેમ આવું બધું ચાલુ છે એટલે આ બધું જે અ ભાવ વધે છે સોના નો ભાવી બી તુ જોજે છે. કાં મે લગ્ન ત્યારે સોના નો ભાવ ચોવીસ હજાર હતો આપ સોના નો ભાવ જોઈ શકે છે એક લાખ પચાસ હજાર એટલે ક્યાં જઈને ઉભી રિયુ. આજથી દસ વર્ષ પહેની વાત છે તેવું છું મેં ચોવીસ હજારમાં મેં લીધેલું સોનું એનો જ ભાવ આજે એક લાખ પચાસ હજાર તો આ બધો ભાવ તો આટલો બધો વધ્યા કરતો છે કે મેં શું કે ને શેર માર્કેટ બી જોઈ શકે શેર માર્કેટ ડાઉન થાય છેને આ બધા ભાવ વધે છે આપણે કરવાનું તો કરવાનું શું શું કેવો તમારું.
બરાબર છે હવે આજની તું રિપોર્ટ જોય તો એમ એમ કે નહી કે બાર લાખ કરોડ નો કંઈક એવો કઈ આંકડો આવ્યો છે એટલું બધું શેર માર્કેટ તૂટ્યું છે અને ડોલરનો ભાવ નાઈન્ટી ફોર એટલે ચોરાણું થઈ ગયો. સોના સોન હુ એક દિવસમાં ત્રીસ હજાર તુંઈટુ પણ જોકે એનો કઈ ફરક પડશે નહી પેટ્રોલ ડીઝલ એ બધાનો બધાના પર બેરલ પર એકસો વીસ પર પહોંચી ગયું એટલે હવે આ બધા આંકડા જોઈને આપણને લાગે કે ક્યાં જઈને અટકવાનું આ વોર વસ્તુ એટલી બધી આ વોર એટલી બધી ખરાબ ને જેટલી લાંબી ચાલશે એક એક દિવસ જેટલો આ ખેંચાશે તેટલું લોકોને નુકસાન થવાનું છે અને આ સૌથી મોટું નુકસાન છે ને એમ કે નહી તો બિચારા ગરીબો પર પડવાનું છે. હવે આ યુદ્ધ ચાલે તેના લીધે એટલી બધી આર્થિક મંદી આવી ગયેલી છે અને મોંઘવારી એટલી બધી વધી ગયેલી છે અને આનો સૌથી મોટો અસર બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડવાનો છે કારણ કે હવે તેમના માટે શું છે કે રોજિંદાનો ખર્ચ સંભાળવો એ ખૂબ જ મુશ્કેલ છે. પછી એમાં એવું છે ને કે ઘણા લોકો એ બી ઘણા લોકો છે ને બિન જેમ કે તું એ કીધું ને કે એક સામટું બધું લઈ લે બીજા ન વિચાર નહીં કરે તો તેવી જ રીતે અમુક લોકો છે ને બિનજરૂરી ખર્ચો ઘટાડવો જોઈએ અને માત્ર જરૂરની વસ્તુ જ પર ખર્ચ કરવો જોઈએ બીજાનું વિચાર કરવો જોઈએ તે લોકો હવે કરતા નથી. અને કેટલાક લોકો તો શું કરે કે વધ વધારાની આવક માટે પણ આમ કે ને કે હવે અત્યારની અત્યારના જમાનામાં છે ને કે પેલા એવું હતું આપડા પપ્પા ખાલી કમાતા આપણે બધા ખાતા હવે એવું એવું નથી હવે તમારા ઘરમાં જેટલા માણસ છે ને બધા બધાને કમાવું પડે તો તમારું ઘર ચાલે. હવે જેટલા ખાવાવાળા તેટલા જ કમાવાવાળા. પેલા છે ને આપડા એક પપ્પા આખું ઘર સાચવી લેતા પણ હવે આખું બધું બદલાઈ ગયું છે જે રીતની મોંઘવારી છે ને હવે બધાને જ કમાવવું પડે.
સાચી વાત. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. મેં તો તને કેવું કે અહ મારા ટાઈમમાં છે ને એક રૂપિયા ના ચણા આટલા બધા મલતા ને કે મેં શું કેવ એમ. આજે મેં જાઉ ને તો દસ રૂપિયા ના ભી નથી એટલા. એટલે તું સોજ ખાલી એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે એનું ના કોઈ કેવાય જ નથી એમ. કઈ કેઈ ભી નહી શકીએ આપડે કઈ ઈમેજિન ભી નહી કરી શ- આજે મેં મારા ઘરની જ વાત કરું નીચે અમારા અહંયા કામ કરતા છે ને કામગીરી કારાગીર આવેલા છે એ બધું બધું અ ફર્નિચરનું કામ કરે છે તો એ લોકો બધા બાર ના ગામથી આવેલા યુ પી થીને એમ તો એ લોકો હમ શું કર્યું એ લોકો કામ કર્યા ને તો બધા લાકડા અમે બધા બચે ને એ લાકડા બધા લઈ જાય કરે પછી પેલો મારા પપ્પા એમ કે કે આ કેમ લઈ જાયલો તો એલે એમ કે કે મે એમ તે તેમડેથી સ્ટોક ભેગો કરતો છે એમ કે. બે ત્રણ દિવસમાં મારું સિલિન્ડર જવાનું છે. તો એ લોકો બધા તો કેવું કે યુ પી ને અહીથી બધા બીજા બધા દેશમાંથી આવેલા અહીયા કમાવા માટે. તો હમણે સિલિન્ડર તો એ લોકો નામ પર મલે નહી એ લોકો તો કોઈ બડોતરી કે કઈ એસ્ટ્રા પૈસા આપીને જ લેવું પડે. તો હમડે રોજ થોડો એક એક એક એક થેલી ભરીને લાકડા લઈ જાય કે એટલીશ એ ખાવાનું તો પેલા લાકડા પર ચૂલા પર બનાવીને ખાઈ શકે ને. ચૂલો હલગાવીને ખાઈ શકે. પછી બીજું એ કે હમણે જ હજુ તો એક મહિનો ભી નથી થયો કે એ લોકોએ છે ને આ વડાપાવ વલું ચાલુ કર્યું તું. તો હમણે એક મહિનો થયો અને પેલો સિલિન્ડર પતી ગયું. તો હજુ તો મહિનો ની થયો એનું રીલ વાયરલ થઈ કે વડા ભાવ ચાલુ થયું છે ને હમણે મેં મારા પપ્પાને પૂછછું મેં કીધું કેમ આ બંધ છે. તો એમ કે છે કે સિલિન્ડર પતી ગયો. તો સોચી નહી શકે કે એને ઇન્વેસ્ટ કર્યા પૈસ એ હજુ મહિનોની એને બંધ કરવા પડ્યું શેના માટે આ મોંઘવારી માટે આ સિલિન્ડર ના ભાવ વધ્યા એના માટ તો જોઈ શકે છે આવું બધું ચાલી રહ્યું છે અહીંયે શું કેવું છે તારે?
તું આની તો તું તો આ તો નાનો માણસ પણ તું આજની અત્યારની પરિસ્થિતિ જોઈ ને તો બેંગ્લોર છે મોટા મોટા શહેરોમાં બધી મોટી મોટી હોટલો બંધ થઈ ગયેલી છે તો. હવે હોટલો બંધ થઈ ગઈ એટલે કેટલો અંદરનો સ્ટાફ તે વિચારાને બધ ધાની આવક બંધ થઈ ગઈ. બધાની નોકરી અત્યારે એમ થઈ ગયું કે એ લોકો બિચારા ક્યાં જવાના નોકરી ગુમાવીને બેસેલા છે બધા. બધાને કહી દીું હ તમે ઘરે જાઓ જ્યારે જરૂર પડસે જ્યારે હોટલ ચાલુ થશે ત્યારે તમારે બોલાવશું. હવે એ બીચારો ગરીબ માણસ જે પગાર પર એને હોટલ માંથી મળતો હોય તો હવે એનો તો પગાર ભી બંધ કારણ કે કામ ભી બંધ. તો એ ક્યાં જઈને અટકવાનો એ કેવી રીતે પોતાનું અહ એ પોતાનું ઘર ખચ ચલાવવાનો. એટલે બેન હવે આ બ જાતનું સંકળાયેલું છે. મોંઘવારી ને બધ તો બધાની માર બધા પર પડવાની છે. આપડે તો પ્રાર્થના કરીએ કે આ બધું જલ્દી થી જલ્દી સોર્ટ આઉટ થઈ જાય ને બ ધું સરખું થઈ જાય. ચાલ આપડે ફરી પાછા વાત કરશું બીજા કોઈ ટોપિક
આવજે. આવજો કટ કર ચાલ